હલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં. તમે કેમ છો? ઘરે બધા કેમ છે?
હા બધા એકદમ મજામાં છે તમારે બધા કેવાય છે? એકદમ સારા છે ને હમણે?
હા અમારી ઘરે પણ બધા સારા છે, અને બધું સારી રીતે ચાલ્યા કરે છે, એમ તો તમારી ઘરે કેમ છે?
હા અમારી ઘરમાં બધા સારા છે અને તમે જાણો છો કે હમણા તો આપણે ફિટનેસ હોવી ખુબ જરૂરી છે, એટલે કે આપણે જેટલું આપડે શરીર પર વધારે ધ્યાન આપશું તેટલું આપડા માટે સારું છે, કારણ કે આપણે ઘરે જ ના આવે એટલે કે આપણે જમીને પછી જે કઈ ચાલવું જોઈએ ને પછી આપડે એટલે કે ફિટનેસ રાખવું જરૂરી છે. કારણ કે હમણા આપડે જેટલી સારી ફિટનેસ હશે તેટલી આપણને આગળ જતા સારું પડશે કારણ કે ફિટનેસ હોવી ખુબ જરૂરી છે. કારણ કે આપણે જેટલી સારી ફિટનેસ રહે તેટલુ આપણું લાંબુ આયુષ્ય રહેશે, આપણે કોઈ પણ પ્રકારના કાર્ય કરી શકશું એટલે કે જે ફિટનેસ હોય છે. રમત ગમતમાં આપડા આગ આગળ વધી શ કે છે પછી આપણે ઘરનું કોઈ કામ ખેતરે કોઈ કામ આપણે કરી શકીએ સારી રીતે કરી શકીએ છે એટલે કે આપડે ફિટનેસ હોવી ખૂબ જરૂરી છે કારણ કે ફિટનેસ વગેરે કશું કઈ શક્ય જ નથી એટલે કે આપડે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી ફિટનેસ સારી રહે અને ખરાબ ની રહે એમ એટલે કે આપણને ફિટનેસ તો આપડી સારી હશે આપણ ઘણા નાના, નાના. સામાન્ય બીમારી પણ નહી થઈ શકે જેમ કે શરદી છે, ખાંસી છે, ઉધરસ છે તે આપણને ઓછી થશે એટલે કે આપણે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એટલે કે આપડી ફિટનેસ સારી હશે તો આપણને આવી સામાન્ય બીમારી થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે, અને સામાન્ય બીમારી એટલે કે આવી જે શરદી છે. ટાવ છે ઉધરસ છે, તેનાથી આપણને દૂર રાખશે અને બીજું તો એજ છે કે આપણે જે હેલ્ધી ફૂડ ખાશું તે આપણા શરીર માટે ખુબ સારું જ કહેવાય છે. અને જેટલું આપણે ઘરનું ખાશું તેટલું આપણને સારું અને તમે જાણો છો કે બહારનું ખાવાનું આપણને તરત આપણને માંદા પડી જાય છે. એટલે આપણે જેટલું વધારે ધેરનુ ખાશું તેટલું આપણા શરીર માટે સારું છે. તમારે શું તમે ફિટનેસમાં માનો છો? કે પછી એમ તમને ચાલી જાય છે ફિટનેસ વગર?
ના ના ભાઈ ફિટનેસ માટે હું ખુબ જ વધારે એ માનું છું. અને ફિટનેસ કરવાથી જ બધા કાર્યો સારી રીતના થઈ શકે સે કારણ કે ફિટનેસ એક એવી વસ્તુ સે જેનાથી મતલબ આપણે તંદુરસ્ત રહી શકીએ, અને મતલબ આપણું જીવન પણ આપણે વધારી શકીએ જેમ કે હમણાં આપણા હાલમાં આપડે આયુષ્ય કેટલુંક લાંબુ છે, કે તમને ખબર જ છે, કે આપણા હાલમાં આયુષ્ય ખુબ જ ઓછું થઈ ગયું છે, ઈન્ડિયાનું મતલબમાં સીતેર પરત સુધી જ બધા જીવે છે, પરંતુ એ બધું જીવાનું કારણ શું છે, કે લબમાં આપડી ફિટનેસ ખુબ જ હોવાથી મતલબ આપડે આયુષ્ય ખુબ જ ઓછું થઈ ગયું છે પરંતુ તિયાર આપણે એ જાપાન જેવા લોકોને જોઈએ જાપાન જેવા મતલબમાં દેશોમા ત્યારે શું કે તેના લોકોની આયુષ્ય સો વર્ષ સુધીની છે. કારણ કે ત્યાંનું મતલબમાં કલ્ચર જ એવું છે. કે ત્યાં મતલબમાં એક્સરસાાઈઝ કરવામાં આવે સે અને હેલ્ધી ફૂડ ખાવામાં આવે સે. જેથી કરીને ત્યાં મતલબમાં સો વર્ષ સુધી લોકો જીવે છે અને યોગ્ય રીતના બધું પાલન કરવામાં આવે છે જેમાં કચરો ગમે ત્યાઁ ફેલાવામા નો આવે સે, તો એ બધી હેબિટ ઉપર આપણે પણ ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને આપણે પણ આયુષ્ય વધારી શકીએ અને આપણે પણ તંદુરસ્ત રહી શકીએ કારણ કે તંદુરસ્ત રહેવા માટે આપણે ફિટનેસ રાખવી પડે હેલ્ધી ફૂડ ખાવું પડે અને યોગ્ય રીતના વર્તન કરવું પડે અને ગમે ત્યારે ગમે તે વસ્તુ ન ખાવું જોઈએ. અને ગમે ત્યારે ઊંઘી ન જવું જોઈએ. યોગ્ય ટાઈમ પર ઊંઘવું યોગ્ય ટાઈમ પર ખાવાનું ખાવું આ બધી વસ્તુ કરવાથી જ આપણે આગળ વધી શકીશું અને યોગ્ય અ મતલબમાં આપણે આપણા શરીરને રાખી શકીશું.
હા તમારી વાર એકદમ સાચી છે. કારણ કે આપણે જેટલું વધારે ફિટનેસ પર ધ્યાન રાખશું તેટલું આપણે આગળ જતાં આપણને ભવિષ્યમાં સારું એવું ગામ આવવાનું જ છે. કારણ કે જે અમારા ગામના જે બાળકો છે તે તો હમણાંથી ફિટનેસ પર ખૂબ ધ્યાન રાખે છે. અને ખૂબ આગળ એટલેાગ એ જે રમત ગમતમાં ખૂબ આગળ વધી રહ્યા છે. જે અમારા ગામમાં તો અમે દર અઠવાડિયે એક દિવસમાં આવો ફિટનેસ કેમ્પ યોજવામાં આવે છે. કારણ કે એ લોકોનું ફિટનેસ સારું રહે અને હું પણ દર જે અઠવાડમાં એક વીકમાં રાખવામાં આવે છે ફિટનેસ કેમ્પ તેમાં જાઉું જ છું અને જે પણમે જાણો છો કે શાખા બધી એટલે કે જે તા જે સંસ્થા તે બધી ગમે ત્યાં ચલાવે છે ફિટનેસ કેમ એટલે પછી હવે શાખામાં આપણે જોવું જોઈએ અને આપણે ફિટને પરણે આગળ વધી શકીએ એમ એટલે્યાન રાખવું જોઈએ કે ફટનેસ આપ સારી રહેશે તો આપ આગળતા જે આપણે કાર્ય કરીએ અને બીજું આપને જતા જે પણ આપને તે કંપનીમાં કોઈ કામ આપશે ને તે એ આપણે સારી રીતે કરશું ને આપણું માઇન્ડસેટ પણ એટલું સારું રહેશે એમ. એટલે એવું નહીં કે આપણે ઘરે જ બેસી રહીશે ને એટલે ઘરે જ બેસી રહીએ અને પછી આપણે ફોનમાં જ લાગી ર્યાએને કી બહાર જ નહી નીકળીએ અને મોજ શોક ચ ની કળીએ તો પછી આપણને કંઈ ઇન્ટરેસ્ટ નથીહીં લાગે એમ એટલે કે જેટલું આપણે બહાર ફરીએ ફ ર મીયે ને ફિટનેસ પર સારી એ આપણે ધ્યાન આપીએ તો આપણું આપણું જેટલું માઈન્ડસેટ છે એ આપડ ખૂબ આગળ વધશે એટલે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને બીજું તો એ જ કેવું છે કે અમારા ગામના જે બાળકો છે, અને જે યુવાનો પણ છે, અને જે વૃદ્ધો પણ છે, તે પણ હમણાં તો ફિટનેસ કેમમાં દેખાય છે. જે એમ કેમ તેમ કે દાદા દાદી એટલે કે જે પણ જે લોકો પણ ફિટનેસ કેમ્પમાં આવે છે. કારણ કે એ લોકો પણ માને છે કે ફિટનેસ રાખવી ખુબ જરૂરી છે. અને એ લોકોનું તો આયુષ્ય તો ખુબ લાંબુ જ થવાનું છે. કારણ જે એ લોકો ઉંમર પણ સારી છે. અને એ કામ પણ એટલું સારું એવું કરે છે. એટલે કે આપણે ઉંમર થશું તો પછી આપણેે આટલું કામ કરીશું કે નહીં કરીશું એ જ વિચાર આવે છે. એટલે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આપણે જેટલું વધારે આપણે ફિટનેસ પર ધ્યાન આપશું તેટલું આપણું લાંબો આવી સ રહેશે અને આપણું એટલું જે શરીરમાં તંદુરસ્તી એટલે કે બનાવી રહેશે એમ એટલે કે જે પણ આપણે કામ કર તેમાં મન આપણું સારું એવું લાગશે કામ કરવામાં આપણને મજા આવશે. બરાબર ને એ તો?
હા તમારી વાત દમ સાચી છે. તંદુરસ્ત શરીર ના હોય ને તો શું થાય મલ આપણને ગમે ત્યારે કંટાળોટો હોય ગમે ત્યારે આપડે વધારે સમય સુધી ઊભી પણ ના રહી શકીએ અને થાકી દઈએ તો આપડે તંદુરસ્ત શરીર રાખવું જોઈએ. અને તંદુરસ્તી થી મતલબ આપણી ઇમ્પ્રેશન પણ સારી પડે છે. તેથી કરીને આપણે એકદમ યોગ્ય માણસ લાગીયેછે કારણ કે જે તંદુરસ્ત વ્યક્તિ ન હોય એ મતલબમાં ખુબ જ ઝૂકીને જવ ઉભી રહેતો હોય છે. અને ખુબ જ લો પોઝિટિવ ફીલ થતું હોય છે તેને પરંતુ જો તંદુરસ્ત વ્યક્તિ હશે તો તેને ખૂબ જ શારીરના પોઝિટિવિટી હશે અને તેના આજુ-બાજુ પણ બધી પોઝિટિવિટી હશે તો જેથી કરીને લોકો શું પોઝિટિવિટી માટે તંદુરસ્ત વ્યક્તિને વધારે પસંદગી કરશે જેથી કરીને આપણે તંદુરસ્ત રહેવું જોઈએ. અને એકદમ ફિટનેસ રાખવી જોઈએ. આપણા માટે અને જેથી કરીને આપણને બ ધા લોકો સારી રીતના જોઈ અને મતલબમાં સારી રીતના આપ પસંદગી પણ કરી શકીએ. કારણ કે કોઈ પણ લોકો છેને મતલબ નેગેટિવિટી પસંદ કરતા નથી જેથી કરીને આપણે જો તંદુરત ના રહીશું તો આપણા શરીર માટે પણ નુકસાન છે. અને લોકો પણ આપણને પસંદ ના કરશે અને જો આપડે શરીરને નુકસાન થશે તે અલગ અને આપણે ગમે ત્યારે મતલબમાં કોઈ પણ જગ્યાએ સારી રીતના કાર્ય ના કરી શકીશું અને તમે જો કોઈ પણ મતલબ કોમ્પિટિશનમાં એવ ભાગ લેવાનો હોય જેમ કે આપને પોલીસ બનવાનો એવું કોઈ પણ વસ્ તુ બનવાનો શોખ હોય. જેમ આર્મીમાં જોવાનો હોય એવું બધું શોખ હોય. તો આપણને ફિટનેસ રાખવી પડે છે. અને ફિટનેસ રાખવા માટે આપણે બધા જેમકે દોડવાનું અને સવારે જલ્દી ઉઠવાનું એ બધા કાર્યો પણ કરવું પડે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. એટલે કે આપણે ફિટનેસ પર ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે આપડ જેટલું ફિટનેસ આપડ શરીરમાં સારું રહેશે તેટલું આપણે આગળ એટલે કે આપણું આયુષ્ય લાંબુ રહેશે અને બીજું તો એજ કેવું છે. કે આપણે ફિટનેસ રાખવી હોય તો આપણે ડાઈટ પર ખુબ ધ્યાન રાખવું જોઈએ. કે જેમ કે આપણે ઘરનું ખાવું વધારું જોઈએ. એટલે એકદમ પૌષ્ટિક આાર ખાવો જોઈએ. અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ. કાર તમે જાણો છો કે બહારનું ખાવાનું કેટલું બધું કેમિકલ્સ હોય છે. અને આપણને એટલું બધું વધી જાય છે. આપ એટલે ચરબી વધવાની શકતા ખુબ વધી જાય છે. અને હું પણ તો હમણા એક વર્ષથીવ જીમમાં જાઉં છું. ને મારે જેટલી અલગ જે મારા પેલા વજન હતો તેનાથી હમણા ઘણો બધો ઉતરી ગયો છે. એટલે કે એજ માનવું છે કે આપણે જેટલું જીમમાં જાશું તેટલું આપ ફિટનેસ પણ સારી રહેશે અને આપણું જે બોડી ઇમ્પ્રેશન પણ સારી પડશે એમ. એટલે કે આપણે વધારે વધારે આપણે ઘરે વર્કઆઉટ કરીએ તે પણ સારું કે એવું નથી કે આપણે જીમ જવું જ પડે છે. પરંતુ આપણે જેટલું આપણે ઘરે વર્કઆઉટ કરી દઈએ તો આપણા શરીર માટે પણ સારું છે. અને હવે ઘણા બધા જીમ આવી જેમાં આપણને શું કરવું જોઈએ શું કરવું જોઈએ આપણને કે જ દે છે જે જીમ ટ્રેનર હોય છે. તે લોકો આપણને ઘણી બધી સલાહ આપે છે. અને તે લોકોને આપણે ફિટનેસ કેવી રીતે બનાવવું જોઈએ તે પણ આપણને કેવી રીતે કરવું જોઈએ તે પણ આપણને ક દે છે. એટલે કે આપણેે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શરીરનું કેટલું આપણને પેલું છે અને કેટલું આપડણે ધ્યાન રાખવું જોઈએ એટલે કે શરીર આપડું સ્વસ્થ રહે સારું રહે છે તો આપડ બધું જ પ્રક બધી જ પ્રક્રિયાી પ્રવૃત્તિમાં આપણે ભાગ લઈ શકીએ અને રમણ કમતમાં પણ આપ આગળ વધી શકીએ છીએ. હું પણ ક્રિકેટ રમવાવામાં મને પણ ખૂબ વધારે શોખ છે. અને હું પણ ક્રિકેટમાં તો સારું રમું છું અને મને પણ ક્રિકેટ રમવાનું ખૂબ ગમે છે. અને જે અમારા ગામ બધા જે ભાઈઓ બધો છે તે પણ હું એટલા બધા આમ એ ફિટનેસ માને છે જેથી કરીને અમે જે સવારમાં દોડવા જ છીએ અને બધા એકી સાથે મજા કરીએ છીએ અને ત્યારે બધા ફિટનેસ કેપમાં બધા જોડાય છે અને સારી રીતે બધા સાથે સારી રીતે વાતચીત કરીએ છીએ, જુસ પીએ છીએ એવો નેચરલ પછી એ મજા અલગ જ હોય છે એટલે કે સવાર માંઠીને આપણે દોડવું જોઈએ, યોગા કરવું જોઈએ જેથી કરીને આપણા શરીર માં એટલી બધી સ્ફૂર્તિ રે અને આપણે યોગ્ય રીતે બધે પ્રવૃતિ કરી શકીએ છીએ. શું તમે આવા સવારમાં દોડમાં જઓ છો, યોગા એવું કરો છો તમે?
હા, ભાઈ અમારા શહેરમાં પણ એવું બધું મતલબ ગામમાં પણ એવું બધું યોગા યોજના કરવામાં આવે છે કારણ કે યોગા એ મતલબમાં આપણા પૂર્વજો ક્યારથી કરતા આવી રહ્યા છે પરંતુ આપણા દેશના લોકો તેને એટલું પણ પેલું આપી રહ્યા નથી કારણ કે બહારના જે લોકો છે તો તે યોગાને એટલું બધું માન આપી રહ્યા છે કારણ કે યોગા એ ખુબ જ સારી વસ્તુ છે એ લોકોને ખબર છે પરંતુ આપણા લોકો મતલબમાં એવું માને છે આ બધીકે લ બધું આપણું કામનું નથી પરંતુ યોગા એ ખુબ જ સારી વસ્તુ છે અને આપણેે યોગા કરવી જોઈએ અને યોગા એ મતલબ આપણા જે પેઢી આગળ આવવાની છે તો તે લોકોને પણ આપણે મતલબ આ બતાવું છે કે યોગા કેવી રીત ના કરવું કારણ કે યોગાથી મતલબ આપણું શરીર પણ સારું રહે છે અને જે મતલબ આપણે ધ્યાન લગાવીએ છીએ તો એ ધ્યાન પણ લગાવવું જોઈએ કારણ કે ધ્યાન લગાવવા માટે શું થાય છે કે આપણું જે શરીર છે મતલબમાં એકદમ પોઝિટિવિટી આવી જાય છે અને આપણું જે મન એકદમ શાંત થઈ જાય છે જેથી કરીને આપણે કોઈ પણ નિર્ણય સારી રીતના લઈ શકીએ છીએ. તેથી કરીને આપણે ધ્યાન કરવું જોઈએ અને યોગા કરવું જોઈએ કારણ કે યોગા એ ખૂબ જ સારી વસ્તુ છે અને તેની સાથે સાથે આપણે ફિટનેસ પણ રાખવી જોઈએ અને યોગ્ય ખાવાનું પણ ખાવું જોઈએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ઘરનું સારું અને સિમ્પલ ખાવાનું ખાવું જોઈએ જેથી કરીને આપણું શરીર ખૂબ જ સારું રહે અને આપડણે ઘણા વર્ષો સુધી એકદમ અ અ સારી રીતના જીવી શકીએ અને કોઈ પણ પરેશાની ન આવે કારણ કે જયારે પણ આપડણે પચાસ વર્ષ ના એવાર થઈ જશું આપણેે એવી રીતના બધું ખાવાનું ખાધું હશે અને ફિટનેસ પર ધ્યાન ના આપી હશે તો શું થશે કે પચાસ વર્ષની ઉંમરમાં આપણે ના પણ આપણે દોડી શકશું, ભાગી શકશું પરંતુ જો આપણે ફિટનેસ રાખેલી હશે તો ત્યારે મતલબ આપણને ખુબ જ એવો ફાયદો થવાનો હશે.
હા, તમારી વાત એકદમ સાચી છે એટલે કે આપ આપણે વધારે ફિટનેસ પર ધ્યાન રાખવું જોઈએ અને આપણે જેટલું શરીર આપડ સારું રહેશે તેટલું આપણું શરીર બગડશે નહી અને આપણને કોઈ પણ બીમારી થઈ નહી શકીએ એટલે કે જેટલું આપણું શરીર આપણું ફિટનેસ પણ સારી રહેશે તો આપણને સામાન્ય બીમારી લગવાની એટલે કે લાગે જ નહીં એટલે આપણેે આ બધી બીમારીઓથી બચી શકીએ છીએ. સારું મળીએ પાછા આપ ફિટનેસ વિશે આપણે પણ આગળ વાતચીત કરીશું અને ફિટનેસમાં કયા-કયા પ્રકારના નવા-નવા બધા જે પણ પ્રવૃતિ છે તે પણ તમને જણાવીશ.
હા, ભાઈ ચાલો મળીએ.